હલો નમસ્કાર.
કેમ છે શું કરે છે મજામાં છે ને.
હા મિત્રો મજામાં છે તું કેમ છે.
બસ મજામાં છે મિત્ર મારો અવાજ બરાબર આવે છે ને મિત્ર.
બરાબર આવે છે
હા મિત્ર અવાજ આવે છે શું કે બસ જીવનમાં સારું સાચું ચાલુ રહ્યું છે ને
હા મિત્ર જીવનમાં બધુ સારું ચાલી રહ્યું છે
હમ બસ મિત્ર સાર ચાલ છે મને મને એવું જાણવા મળ્યું છે કે મિત્ર તારી ફિટનેસ બો અ બો ખતરનાક જેવી લાગે છે ને મિત્ર
હા મિત્ર એ તો ફિટનેસ ઉપર કામ કરવા પડે છે એટલે તેવું
હા મિત્ર એ તો તમારી વાત તદ્દન સાચી છે મિત્ર પણ જો મિત્ર તને એવું લાગે તો અ તારી ફિટનેસ વીક લાગે તો પછી એવું તને એવું લાગે તે કે પછી વીક લાગે તો પછી મિત્ર તારે મારે તને એ જણવાનું છે કે આપણે જે મિલ્ક દૂધ નો મિત્ર ઉપયોગ કરીએ છીએ બરાબર મિત્ર એ મિલ્ક દૂધ એટલે એ આપણે એક રીતે વિચાર કરીએ તો આપણને એમને એમ નથી મળી જતું મિ ત્ર એ દૂધ ગાયના અ જે ગામડાના લોકો છે મિત્ર એ લોકો સવારથી ઉઠીને ઘણી મહેનત કરતા હોય છે દરરોજ સવાર સાંજે કાઢવાનું હોય અને પછી એ એ રીતે ઘણું મહેનત કરીને પછી ગાય હોય કે ભેંસ હોય એને ચારો ખવડાવીને એ યોગ્ય સમય ટાઈમ ટુ ટાઈમ પાણી દાણ આપીને એ લોકો જારે ડેરીમાં જઈને દૂધ ભરે છે ત્યારે મિત્ર એને એ લોકો ઘણું નીચું અ એ લોકોને વર્તન મળતું હોય છે જેમ કે આપણે એક લીટરમાં આપણે અ શહેર વિસ્તારમાં જોઈએ છે કે એક લીટર ના સિત્તેર રૂપિયા પરંતુ એ એક લીટરના એ લોકો લોકો ને માત્ર એ લોકોને પાંત્રીસ રૂપિયા કે એટલા જ આપવામાં આવતા હોય છે આપણા મિત્ર અડધો લીટર જ માત્ર ને માત્ર પાંત્રીસ રૂપિયામાં તો અડધો લીટર નું એ લોકોને નુકસાન જાય છે મિત્ર કે જેથી કર ને ઉપયોગ કરી શકાય પણ મિત્રો એ હું તને એટલું જ જાણવા માંગુ છું કે દૂધ એ આપણા જીવન માટે ખુબ જ ઉપયોગી છે મિત્ર જો આપણે એક રીતે વિચાર કરીએ તો આપણા આપણા આપણા વિસ્તારમાં વસુધારા ડેરી આવેલી છે સાણંદમાં જોઈએ તો સુમૂલ ડેરી આવેલી છે એ મોટી મોટી ડેરીમાં અલગ અલગ પ્રકારના મિત્ર અને ખૂબ મો મોટા પાયા પર એ દૂધનું વેચાણ એ દૂધ લેવામાં આવે છે જેના કારણે અલગ અલગ ચીજ વસ્તુઓ અ બનાવીને ઉપયોગ કરવામાં આવે છે એમાં તારે શું કહેવાનું છે મિત્ર
હા મિત્ર તમે જે વાત કરી તે એકદમ તદ્દન સાચી છે મારું એવું કહેવાનું છે જે આ દૂધમાંથી જે વસ્તુ બને છે જેમ કે આપડે પનીર અને દહીં આ વગેરે પણ અ આપણા જીવનમાં ઘણું બધું ઉપયોગી છે જેનાથી આપણને ઘણો બધો ફાયદો પણ થતો હોય છે અને આપણે દૂધમાં પણ ઘણા બધા આના સમયમાં પ્રકારો જોવા મળે છે જેમ કે આ અમૂલ તાજા અમૂલ અમૂલ તાજા અમૂલ ગોલ્ડ એવી ઘણી બધી અ દૂધમાં પણ પ્રકાર જોવા મળે છે અને પછી એ આપણે દૂધમાંથી ઘણા બધા ફાયદા થતા હોય છે જેમ કે આપણે ગાય માંથી અલગ પ્રોટીન મળે છે ને ભેંસના દૂધમાંથી અલગ પ્રોટીન મળે છે બકરીના દૂધમાંથી અલગ પ્રોટીન મળે છે એવું દૂધમાં પણ ઘણા બધા એવા પ્રોટીનો આપણને મળતા હોય છે તો મિત્રો તમારે વધારે એના વિશે શું કેહેવા માંગો છો
હા હા મિત્રો તમે એ કહ્યું તે સાચી વાત છે કે અલગ અલગ અ જે પ્રાણીઓ છે એ લોકોના દૂધમાંથી અલગ અલગ અ પ્રોટીન મળે છે પરંતુ મિત્રો આપણે હાલના જે આપણે એક વિચાર કરીએ ત્યારે એક એ ખૂબ ઉપયોગી છે કે આપણે કઈ પણ વસ્તુ આ હાલના આપણે જોવા જઈએ કે ત્યારે કઈ પણ વસ્તુ ગણીએ તો દૂધ માંથી કઈ પણ વસ્તુ બનાવેલી એ લોકો જે મેન રસોઈયાઓ હોય છે એ લોકો ઘણી બધી વાનગીઓ માટે દૂધનો ઉપયોગ કરે છે એમાંથી આપણે એમ જોઈએ તો મોસ્ટ ઓફલી દૂધ અ રોજિંદા જીવનમાં ઘણું ઉપયોગી છે પરંતુ કેટલીક જે પનીરનું શાક તમે કીધું તેમ પ્રમાણે પનીર પનીરનું શાક બનાવવા પનીર જોઈએ પનીર મિત્ર એ તો આપણે સ્વાભાવિક છે કે તો દૂધમાંથી જ બંને અને મિત્રો એમ ગણીએ તો અલગ અલગ રીતે એ ઉપયોગ થાય છે જેમ આપડે લસ્સી છે પછી અમ અલગ અલગ રીતે અમ એ તો લસી છે પછી અને મોસ્ટ અને ફેવરેટ એ તો એ મિત્ર છે કે જે ચાાય આપણે પીએ છે એ ચાય શામાંથી બને છે એવું આપણે એક એક અંદાજત લગાવ જો ચાયમાં દૂધ ના હોય તો બ્લેક ટી પણ પીય શકાય પણ બ્લેક ટી વગર મજા નહી આવે લોકોને રોજ જીવનમાં સવારે ઉઠીને નાસ્તો ન કર્યો હોય પરંતુ એક કપ એક કપ દૂધ વાળી ચા કાતો પછી દૂધ એ પીને જાય લોકો તો બપોર સુ આરામથી કાઢી શકે છે જેમ કે નાના બાળકોને એ લોકોને હોર્લિક્સ વાળું દૂધ પીવડાવવામાં આવે છે પછી બોન વિટા વાળે દૂધ પીવડવામાં આવે છે મોસ્ટ ઓફલી એમાં ખાલી પાણી સાથે બોન વિટા આપવામાં આવતો નથી મિત્ર એમાં દૂધ એ મો અગત્યનો મહત્વનો અને અગત્યનો ભાગ ભજવે છે. જો દૂધ જ ન હોય તો પછી નાના બાળકોનો ગ્રોથ કેમ રીતે વધે. જેમ નાના બાળકને પોતાને માનું દૂધ આપવામાં આવે છે તેવી રીતે ઘણા લોકો પોતાના દૂધ માટે ઘણું પોતાનો ઉપયોગ કરે છે. અલગ અલગ એ દૂધમાંથી પછી ઘી કાઢવામાં આવે છે ને પછી અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે છે. એમ આપણે એમ વિચારીએ તો અહ ઉનાળાના સિઝનમાં જયારે ચાલુ થાય છે ત્યારે કોન હોય છે કે પછી આઈસ્ક્રીમ એ શાનાથી બનાવવામાં આવે છે એમાં પણ મિત્ર ખાલી અલગ અલગ કલર કે જ વસ્તુ નથી પરંતુ એમાં પણ દૂધ તો ઉપયોગી છે જ ને મિત્રો જો આ આઈસ્ક્રીમ ને એવું સામાન્ય રીતે બની જતું હોય તો એમાં કેમાં કરીને ચાલે એમ આપણે ગણી તો પાણી સાથે જે નાની નાની ફેફસો આવે એમાં તો ખાલી એ ખાલી ચૂસી લેવામાં તો બરફ એક્સલોબાઈટ થઈ જાયસ પણ એમાં કઈ એ સંતોષકારક હોતું ન થી. જેના કારણે લોકો આઇસ્ક્રીમ વધારે ખાવાનું પસંદ કરે છે. જેમ પછી મલાઈ હોય પછી બટર હોય એ બધું શમાંથી મિત્ર બને એ બધું દૂધનું મિત્ર બને એમાં શું તારે કહેવાનું છે.
હા મિત્ર. તમે જેઅ વાત કરી એકદમ હાચી છે. એ બધું બધું દૂધ માંથી જ બનતું હોય છે. દૂધમાંથી બધું આપણને બો બધા ઉપયોગ થતા જ હોય છે જે આપણે કીધું તે તો મારે એટલું કેવાનું છે એ જો આપડે દૂધ એવું અહ જે આપણે ઘણી બધી વિસ્તારોમાં દૂધ એવું મળે છે અને તેમાં પણ ઘણી બધી મિલાવટો પણ થતી હોય છે. જેમ કે અસ-સવારે દૂધ આપડે લેવા જાએ જ્યારે દૂધ માં દૂધ તો ઓછું હોય છે પણ તેમાં પાણી નું મિલાવટ પણ વધારે કરતા હોય છે. અને એવી રીતે પાણીનો મેળ મિલાવટ કરે છે કે આપ પનને ખબર જ નથી પડતી કે એમાં દૂધ કેટલું છે અને પાણી કેટલું છે. એટલા મા ટે તેમાં વેપારી લોકો પોતાનો ફાયદો કરવા માટે દૂધમાં પાણી વધુ ઉમેરે છે અને પાણી ઉમેરે છે એટલે તેમાંથી દૂધનીમાં જે પ્રોટીનની માત્રા છે તે વધુ કમ થ-થતી જાય છે. અને લોકોને નુકસાન પહોંચાડવાનું વધારું વધારે શક્યતા હોય છે. તો મિત્રો એના વિશે તમારે શું કેહેવાનું છે?
હા મિત્ર એ તો તારી વાત તો એકદમ સાચી છે કે એમાં તો એ જે કહ છે બરાબર છે પરંતુ મિત્ર એમાં એક વાત તો એવી છે કે જે તમે કીધી એ તો તદ્દન વાત સાચી છે કે. લોકો વેપારીઓ પોતાનું અહ વધારે પ્રો-પ્રોફિટ મેળવવા માટે જે જાય છે એ તો સાચી છે પરંતુ મિત્ર કેટલીક જગ્યા કેટલીક મંદિરોમાં આપણે જોઈએ છે કે દૂધ એ ભગવાનને ચડવામાં આવે છે પરંતુ જે ભગવાનને ચડાવવામાં આવે છે એ તો સાચી વાત છે એ લોકોની શ્રદ્ધા છે પરંતુ એના કરતા જે ગરીબ લોકો છે જે અહ ખરેખર દૂધ મેળવા યોગ્ય નથી જે ગરીબ ભીખારીઓ છે એ લોકોને જો દૂધ આપવામાં આવે તો ભગવાન કરતા એ લોકોને વધારે એમ પુણ્ય મળે એવું મને લાગે છે. કેમ કે જો એમ મિત્ર અહ મંદિર માંમજ રેડી દેવામાં આવે દૂધ તો એ ગટર દ્વારા બહાર જતો હોય છે પરંતુ એ ચોક્કસ આપ પણે જે જરૂરીમંદ બાળકો છે પછી જો-જરૂરીમંદ જે લોકો છે એ લોકોને આપને આપી દે તો કદાચ મને એવું લાગે છે ત્યાં સુધી અડ-અડધી ગરીબી એનાથી જ અહ તે નિવારી શકાય કેમ કે જે લોકો ગરીબ છે એ તો મેન વસ્તુ એ છે કે જે લોકો ખાવાને ખાવાને માટે લોકો તરસે છે પરંતુ એ ખાવાને માટે શેના કારણે તરસે છે એ તો મુખ્ય મુખ્ય હેતુ એ છે કે દૂધ આપડે એ લોકો પીપ શકે જેના કારણે પોતાનું અહ ગુજરાન પણ ચલાવી શકે પણ સારું મિત્ર જે મેં તમને વાત કહી છે કે દૂધનો સારી રીતે ઉપયોગ કરજો ને તમને જે ધાન ધર્મ જોવ લાગે તે ચોક્કસ તમે ધાન ધર્મ પણ કરજો સારું મિત્ર મુકુ છું થેન્ક યુ.
હા થેન્ક યુ મિત્ર.